અ કે મજામાં એકદમમ કેમ છે તમારા
મજમાં બધા એકદમ મજામાં અને રસોઈ પાણી હમણાં પરવારી બસ હજી જો થોડા વાસણ ધોવાના બાકી છે. પણ અમે વિચારી લાવો તમારી જોડે વાત નથી કરી કેટલા વર્ષો. થઈ જાય એવું લાગે છે ભલે આઠ દિવસ થયા છે. પણ એવું લાગે છે કે જાણે એકદમ વરસ જેવું થઈ ગયું હોય ને કે કોઈ આમ કેવાય ને શું કેવાયને કે એક સપોર્ટ સિસ્ટમ તમારી ન મળે કે તમારી વાતો ન સાંભળુ તો મને ગમે જ નહીિ એટલે મેં કીધું લાવ તમારી જોડે વાત કરું તો બસ જો ચાલે છે મસ્ત એકદમ એકીધું લાવ એક તો હમણાં આટલી બધી ફિલ્મો આવી રહી પ્છે નવી નવી તો ગુજરાતી માં બી છે ને ઈંગ્લિશમાં બી છે ને મરાઠી ને હિન્દી બધી ત્યારે ભાષાઓમાં બહુ સારી સારી બધી ફિલ્મો આવી રહી છે. તો તમને ફિલ્મો જોવાનો શોખ છે, ખરો વધારે હવે પેલા તો હતો. હવે મને એવું લાગે છે કે તમે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છો ને કે કદાચ જોતા બી હશો કે નહી તો વેબ સિરીઝ ને એવું બધું તમને જોવાનો શોખ છે કે ફિલ્મો જોવાનો શોખ છે. કે થિયેટરમાં જઈને ફિલ્મો જોવ તમને વધારે ગમે કે ઘરમાં બેસીને ઓનલાઈન આપડણે જે વેબ સિરીઝ જોઈએ ઈ ગમે તમને
મારે તમને એ પૂછવું છે, તમે જે મને સપોર્ટ સિસ્ટમ તરીકે તને તમે મારી મજાક ઉડાવી રહ્યા હતા. તતા કારણ કે એવું છે. તમને એવું તો નથી લાગતું ને કે જ પણ મારી ભાષણ જ આપતી હોઉં છુ. પણ એને એવું લાગતું હોય તો તમે મારા અમે પૂરે પૂરી છૂટ છે આજે ગંધી કે તમારા ને કે સખી કે બે પ તમે એમ કહો છો કે અઠવાડિયાથી પેલા આપણે વાસ થઈ ગયા તો આનું કાર કારણ કે આ ફૂળણ છે ને એની વાત છે, ખરેખ ખર કહું જ યાદ આવતી હતી એટલે જ આપડા જે લાગણી થી જોડાયેલા છીએ, ને એ એકબીજાણા જ હોય, અને એમાં ક્યારેક એ કદાચ કો એને તમને જો કઈક ઘર ગમ્યુ. ના હોય કે પૂછું તો ચોક્કસ તમને પૂરો હક ક બોલો તો હું ચોક્કસથી. એ બાબત કેસ અને હા પ જરનું તો ખરું પણ હમણાં એવું થઈ. થઈ ગયું છેને કે સ્વસ્થતા ને કારણે આ બધ ત વસ્તુ હતી ને ઘણી. ખેમ આ બધાની વચ્ચે પણ છેને, મેં નક્કી કરીને રવિવારે રાત સુધી બને ત્યાર સુધી કામ એટલે એવું નહિ કે ઘરકામમાં નહી કરવાસ નું કામ હોય કે જે આપણે અલગ એ નવા નવા કોર્સ કરતા હોઈએ. બી ઘણો શોખ છે કઈ વાંચન કરતા હોઈએ કમ્પ્લીટ ટીવી જોવાનું કારણ કે મારી બે કંપનીઓને એટલા બધા પિક્ચરો જોવા કોવેટ ને હવે તો એવું થઈ ગયુ છે, કે ક્યારે પણ કે ને તો બધા વાતો જ આવી કરતો. હો કે તેવ મહત્નું ને તે મહત્વું અને તમે માનશો.
હમ
એમ બધાની સામે જોતી હો કારણ કે મેં તો કઈ જોયું કે કર્યું કે હવે એ કમસે પ્રયત્ન કરું પણ સાચું કહું ને તો મહિના એવા મળે કે જયારે હું. હું પિક્ચર રોઈ શકું અને એવા તમારે હું એમ પ્રેફર કરું કે એક વખત. થિયેટર દરે બેસીને જોવ. તમને શું વધય કે ઘરે બેસીને જોવું ગમે.
હ જો તમે જે પેલા વાત કરી ને એ બદલ હું તમને કઉ. કે એવું જરાય નથી એ તમે તમને જસ્ટ એમ વાત કરતા કરતા એવું કીધું. બાકી તમે તો મારી માટે જાણે એકદમ મારા મોટા બેન જ છો એમ જ માની લો એટલે એવું જરાય મનમાં નહી રાખતા કે મેં કેમ આવું કીધું. પણ બીજી વાત કે આપડે તમે જે મને પૂછ્યું ને કે મને શું ગમે તો મને તો છે ને સાચું. જો કાઉને તો અમુક જ પિક્ચર હ જેવી રીતે કે મારા જે વર છે. એમને કેવું છે કે બધા હિન્દી પિક્ચર ને એ બધા બહુ ના જોુએ થેટર માં અને અમારા ઘરે થિયેટર ન થોડું કેહેવાય ને કે ચલણ ઓછું છે. એટલે એટલે એમને અમુક જ જે ફિલ્મો હોય કે જેનું ખરેખર અ કેહેવાય ને કે જેમાંથી કઈક તમને જાણવા મળે કે જે ખરેખર મોટી સ્ક્રીન પર જોવા જેવું છે. એ પછી ફિલ્મો જોવા અમે લોકો જઈએ છ છેીએ. પણ બાકી તો અમે લગભગ ઘરે જ જોતા હોઈએ છીએ લેપટોપમાં કે ટીવીમાં કે છોકરાઓ સાથે પણ અમુક વસ્તુ આજ. લ એવી બધી આવી ગઈ છે ને કે આપણે છોકરાઓ સાથે બેસીને જોઈ બી ના શકાય. અમુક ભાષા એવી હોય કે અમુક સીનો એવા હોય તો આપણને એવું લાગે. કે ભાઈ એવી રીતે છોકરાઓ હજી નાના છે તો એમની સામે બી ના જોય. અને બહાર જવાનું તો એવું એટલા માટે અમે વધારે ટાળીએ કેમ કે ત્યાં જઈએ ને તો ઘણખરી વાર એવું થાય. કે ચલ ને હવે પેટ ભરીને જમીને ગયા હોય ને તો એમ થાય. કે ચાલ આપડણે ત્યાં જઈએ દોઢસો રૂપિયાનું પોપકોર્ન લઈ લઈએ પણ દોઢસો બી નથી આવતા. હવે તો સાડા ત્રણસો ને ચારસો નો એક ટબ આવે પોપકોર્ન નું તો તમે પૂછ. પિક્ચર ની ટિકિટ હજાર રૂપિયા ની અને સામે આઠસો નવસોને તો તમે આમ કચાર પચર ખાઈ આવો ને એમાં કઈ મતલબ નહી. પાંચસો ન તમારા પોપકોર્ન આવે ને ચારસો પાંચસો ના સમોસા અને વડાપાઉ આવે. એટલે એમ થાય કે આ બાઈ કરતા બાગી મોંઘી એટલે એના કરતા તો આપણેે. જે બહુ જ જરૂરી લાગે કે ના આ પિક્ચર તો મને. અ થિયેટરમાં જોવું જ છે ઈ જ અમે જઈએ. એના સિવાય અમે લગભગ થયેટરમાં જઈએ જ નહી જોવા માટે. એટલે અમને કાઈ ટેન્શન જ નહી ઘરે બેઠા બેઠા. ને કોઈ પણ એવી એવી ફિલ્મ આવી હોય કે જે અ બસ બહુ સારી નથી પણ હા જોવા જેવી છે પણ ઘરે બી ચાલશે તો પછી અમે એ જઈએ જ નહીં અમે ઘરે જયારે બી અ પ્લેટફોર્મ ઓટી પ્લેટફોર્મ પર આવી જાય ને એટલે ત્યારે ઘરે જોઈ લઈએ આપડણે એમ. એવું કરીએ અમે લોકો. કે તમે શું કહો છો બોલો કેવું ચાલે છે બધું છોકરાઓનું ભણવાનું ને બધું મજામાં.
હા એકદમ સારું જો.
જમ.
અમારે એવડા થિયેટર માં જવાનું એમ થાય. થ, કે તો જ થિયેટર માં જવું. કારણ કે એકદમ સાચી છે કે.
સ નાકને બદલે હજાર પંદરસો તો ક્યાં નીકળી જાય કારણ કે ત્યાં જઈને પોપકોર્ન નો ખાય. તો જ એટલે એના કરતા ઘરે બેસીને અને આડાના પેકેટે હું તો લાવી રાખું અને પિક્ચર જેક લઈને, પોપકોર્ન અને ઘરે શું છે કે તમારે, કોઈક એવા ગી તો આવીના પિક્ચરોમાં બધામાં ખરાબ સિનો નહીં આવે એવું તો બની જ નથી શકત. વાનું આપણે ઘરે જોતા હોય તો આપણને એ ફોરવર્ડ કરવાનું એજ વસ્તુ જો થિયેટરમાં બેઠા હોય તો તમારે ખધારવામાં આવે. આંખો બ રમી જાય એવું એવા સમય બેસીને જોવું સારું. તો તમે આ બધી વસ્તુઓ વિચારવા જ જઈએ ને ઘી પડી જાય છે, પણ એક ફોર્મપ જે ટીટી ના છે. ના પર ઈટવે છે, કે એમાં ખરેખર એવું કઈ થ જરૂરી નથી બનતું, અને કદાચ આ લોકો હવે ઘરે બેસી સિને પિક્ચર કે સિરીઝ જોવાનું પસંદ કરે છે તો તમે આજકાલ એટલી બધી સ્કીમો કડ લાગક ન અવરોજ અવરોજ થિેટર માં ઓછો થઈ ગયો ચીટ કાર્ડ પર એક ટિકિટ લો તો તમને મિન આપે, પછી બ બવારે એવા ઓલી સ્કીમ હોય છે, કે બ ના ભાગે બધી કીટી પાર્ટ ની ચાલતી હોય, ને તો એવા સમયે પચાસ ટકા ડિસ્કાઉન્ટને એ એસી ટકા થિયેટરની ટિકિટ પર તમને પોપ કોન્સમાં તો કેટલી બધી સ્કીમો છે આપ બધી માટે, તો આવા બધામાં ક્યાં ત્યારેક આપણ છે કે જેમાં બહુ જાજો ખર્ચો નથી કે આપણે જમી જૂઠ ને પેટ ભરીને કે ત્યાં હોય ને મન ન થાય, તો એવા ટાઈમે મનેતી હોય ત્યારે આપણે એક વખત વિચારી શકીએ. તો મને તો આવી ઓફરય જેવું બવ ગમે કે જ્યાં પર ચોબી સુખડી ને શીતલા ની જાતર. તમે મસ્ત થિયેટરમાં બેસીને પિક્ચર પિક્ચર જુઓ આવશે ને મને પણ ધ્યાનમાં ત્યારે હું ત તમને ચોખ્ખું સારા પિક્ચર હોય ને કે જે આપણને જોવા આવ્યું હતું તમને ધ્યાન હોય તો. ઈ પણ બોમાં જોવા બેઠો હોય ને તોય આપણને ગમ એવું હો તો ઓફરો આવશે ને ત્યારે હું ચોક્કસ સીટ તમ
હા હા ચોક્કસ મને જણાવજો તો આપણે બધા સાથે જઈશું મળીને. ઓફર બી હશે ને તો આપણે સસ્તા માં પટી જશે, ને જે તમે કીધું ને. કે આપણે પેટ ભરીને જમીને જોઈ જઈએ ને તો આપણને ઈચ્છા ન થાય પણ એ વાત ખોટી છે, હો કેમકે આપણેે બે ઠા હોય ને તો બાજુ વાળો જયારે આમ સુગંધી આમ મસ્ત એની અ સ્મેલ આવતી હોય ને આખા થેટર માં. અને ત્યારે આપણને ગમે એવા પેટ ભરેલા હોય ને તો આપણા જેવા નાના ન રત થાય જ. પણ મોટા હો ને આપડા જેવાને એ થાય કે યાર ચાલ ને લઇ આવીએ ભલેને ખર્ચો થાય. એટલે એના કરતા તો વધારે હું પણ એ જ વિચારું કે કરતા ઘરે જોવા સારા. ને આજકાલ જેમ તમે કીધું કે ઘરે જ પોપકોર્ન તો એમાં તો એટલી બધી સ ગવડો આવી ગઈ છે, કે માર્કેટમાં ઓલું માઈક્રોવેવ સેફ આપ આપડે પ્લાસ્ટિક જેવું કઈક બનીને આવે છે પેકેટ. એને ફક્ત તમે એનું રેપર કાઢો અને માઈક્રોવેવમાં બે મિનિટ માટે મૂકો. એટલે ધડાધડ ફાટ ફાટ ફાટ ફટાકડા ફૂટે એમાં એવું અવાજ આવે. ને પોપકોર્ન નો પેકેટ એકદમ તૈયાર ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ. એટલે આપણને એમ થાય કે ત્યાં ક્યાં ચારસોના ટ ટબલા લઈને ફરો. એના કરતા ઘરે આ સો રૂપિયામાં તમને ચાર જણા ખાઈ લો. એટલે એ વાત સાવ સાચી છે, કે ત્યાં જઈએ તો ખર ખર્ચા તો થવાના જ છે. એટલે એના કરતા વધારે વિશેષ સારું છે. કે ઘરે બેસીને જુઓ. જે લાગે કે બહુ જ સરસ છે, અને એમાં ઓફરો બી સરસ છે. તો આપણે એક વખત માટે ક્યારેક પછી છ મહિને એક વાર મન થાય તો આપડે ઈ ખર્ચો ઈ કરી શકાય. બરાબર ને. એટલે બસ ઈજ છે જો એટલે મેં કીધું લાવ પૂછું કે ફિલ્મ જોવાનું મન થતું હોય? કોઈક અગર સારું ફિલ્મ આવશે આવી રીતે તે તો આપડે જરૂરથી જશું. મને લાગે છે કે મંગળવારે બી કઈક છે ને લગભ લગભગ સવારના બધા શો હોય છે ને તો એમાં બધાને નેવું નેવું રૂપિયા ટિકિટ હોય. તો એ હજી નેવું ને સો રૂપિયા પર વડે પણ એક ટિકિટના ચારસો ને પાંચસો નો ઉપર વડે ભાઈ. ને અમુક પિક્ચર તો એવા હોય કે હવે જો અમે તો ચાર જણા જઈએ તો બે હજારની તો એકદમ ટોળી થઈ જાય. માથા પર બે હજાર પડે ને પછી બીજા પાંચસો હજાર બીજા. બહાર જઈએ એટલે જમીન એટલે ત્રણ હજાર નો ફટકો સીધો માથા પર લાગી જાય. એટલે એના કરતા સારું કે ક્યારેક જવાનું તો આપણેે મોજે કરી આવીએ. મજા એ કરી આવીએ અને પિક્ચર જોઈ લઈએ. બરાબર ને. બાકી શું કેવ છો. બહુ મજા આવી તમારી જોડે વાત કરીને. અને જરૂર થી પાછા મળશુ, અને પાછા વાત કરશું. ઠીક છે ને.
હા હા જો તમને એવું. હોય ને તો આવ ગ્રામ ગોઠવીએ કે બધા સાથે મળે. ને અહં ફેમસ તો હું આવી રીતે સીટ અને. સોફાવીને રાખીસ ને કે આપણને એવી જ લાગે. લાગશે કે આપડે સાથે પોપકોર્ન અને. ગરમ ગરમ થી જ આપણે તૈયારી કરશું એક. એક વખત એ મજા આવશે ખરેખર કારણ કે આપડે બધા ઓને પણ આનંદ આવશે શું કે તો મળીએ ની રાતે
જરૂર થી જરૂર થી ચોક્કસ કઈક પ્લાનિંગ કરીએ અને નક્કી કરીએ બરાબર ને. ચાલો ત્યારે જલ્દી મળશું આપડે આવજો.